કંઈ નઈ આ બાજુ પાછળ બેહી રેહેલી
હુ કે જમી લીધું?
જમા ની હજુ તો રસોઈ જ હજુ બનેહે
બો લેટ જમે તમે તો
એ તો હવે લેટ જ વળીના પહી જલ્દી જમી લય તો જલ્દી ઊંઘ આવી જાય કે ની
હા એ બી છે મે બી મે કર્યું કામ બતાવ્યું બધું મેં અને મેં કહ્યું ચાલ બઉુ ઘણા ટાઈમ થઈ ગયો તને ફોન જ નહી કરે મેં કરું આજે ફોન કર
આજે યાદ આવી મારી તને?
મજા આવી આજે
હમ. એમ કંઈ કરે તું?
કંઈ નઈ સવારે આજે તો કેટલા વાગે હ. ‌.... પાંચ વાગે ઉઠી આજે પછી ઊઠી, નાહી પછી દીવાને એવું કર્યું ઘરનું પૂજા ને એવી બધી કઈ પછી હવામાં નાસ્તો કર ચઇનાસ તો પેલા બનાવી પૌ પૌવા બટાકા બનાવી્યા ભવે કે તને પૌવા બટાકા
ભાવે પણ અમંદર બટાકા નની હોવું જોઈએ કાંદા વાળા હો જોઈએ તો મને ભાવે
મને તો પૌવા બ બટા કેવા લ હોય ને તે વધારે ભઉ પૌવા ને પછી પૌવા બનાવવા પછી બીજા આલુ પરાઠા બનાવ્યા તને આવડે આલુ પરાઠા
હા મેં બનાવને આલુ પરાઠા મેં બનાવ મને મસ્ત ડે બનાવતા મારી મમ્મી ને નહી આવડે એટલું ક જ
મેં બી બનાવું મે કે મેં છે ને તીખા બનાવજો પેલા મેં કેવું કરું પેલા આલુ પરાઠના હારું એના હારું લોટ બાંધી કાઢું પછી બટાકા બાફવા મૂકી દે તે બટાકા બફાઈ જાય એટલે પછી તેને અ એની જે છાલ હોય એ છોડી નાખું બફાઈ જાય એટલે પછી ઠંડા પા અમે થોડીક વાર રવા દમ પછી બાર કલેમ પછી પછી કઢાઈ લે એમ તેમાં તેલ લખવું ને પછી એની અંદર બટાકાને બધા લખી દમ પ મેસ મેસ કરી લખવાના બટાકાને બધા પછી એ બધું કરીને અ અ મધા મસાલા છે એ બધું એ બધું લખી દેવને એમ પછી થોડુંક વધારે બ પેલું નહી કરવાનું થોડુંક એજ રાખવાનું ને પછી લોટ લેવાનો ને પછી એમાં હા એમાં પેલું જે બનેલ હોય ને આપડે મેસ વાળું તો પછી પનું કરી દેવાનું તારો અવાજ કેમ બધો કટ જેવો થાય
ઓવે.
હા અવાજ કઈ અલગ જ અલગ જ જેવું આવતું હતું બેકગ્રાઉન્ડ માંથી
એવો હતો નહી નહી આ પછી ચકલા ના વાગ્ય કરે થઈ જ એવું થઈ ગયું હ
હા હા એજ એ બધું એવું કરું ને પછી અ મસ્ત ઘીમાં પેલા કરું એમ ઉપર ઘી લગાવું ને ખામ એના સાથે બહ મજા આવે ખાવાની
હા એકદમ હેલ્જી હેલ્જી ખાય
એજ પછી અમારે તો તે પરાઠા તે બી બનાવ્યા ને પછી અમે તો પાલક વાળા બી બનાવ ત ખદલા પાલકોોડા
હા ખાજરા ને મેં એક વખત ખાલી સાઈકલ પછી નું કર્યું
મેં બી પાલક વાળા ખાધેલા પાલક વાળા અમે કોઈક દિવસે બનાવી પણ આલુ પરાઠા એમ બટાકા વાળા વધારે અમે ખાયએ નું કરિયા
અમે હ ખાઈ અઠવાડિયામાં ચાર પાંચ વખત ખાઈ લઈએ મસ્ત લાગે ચાય હ મસ્ત ટેસ્ટ આવે એનો
એજ પહી અમે આમ પછી તો કપડા ધોયા બઘા કપડા બ ધોવાનાજ તે કપડાં ધોયા પછી બધા વાસણ ધોયા પછી બધા જમ્યા એટલે તે જમીને પછી પા પાછા વાસન ધોયા
ને પછી આજે બધા સગાવાલા આવેલા હતા
મામા મામી લોકો ને એ બધા એમ તો બેહ્ય બધી વાત કરી ને એ બધું કર્યા કરતા તા એમ ને હવે હ કાલે કેવું કઈ પાપડી બનાવવાનો વિચાર કરલો છે તો તું આવ હે કે ઘેરે બનાવવા
હારું આવા મે કેટલા વાગે
આવજે નને તને તું ફ્રી થાય એટલે મારા ઘરે આવજે એટલે વિચારેલું છે કે પાપડી બનાવું ને પાપડ બનાવું ને પછી તું બી ઘર લેતી જજે તારા હારું બી તારા ઘરના ના હારું બી
હારુ ચાલે ને એવું એડજસ્ત કરલે હુ તો કાલે મેં ખાલી રોટલા જ બનાવા તે પહી
હા તને તમે કેવા બનાવ તમને મોડા ભાવે કે ચટણી વાળા ભાવે પેલા પાપડી
પાપડી કે ચટણી વાળ મસ્ત એકદમ ચટાકેટદાર એકદમ હોય ને તેવું
અમે અમે લીલી ચટણી વાળા પેલા બનાવતા છે તો તે ચાલી જાય ને?
હા હા વાંધો નહી વાંધો નહી.
હા, બસ કઈ નઈ એટલે એવા બનાવવા એવા બનાવવાનો વિચાર કર છે ને પાપડ બી પાપડ છે ને અહ તીખા બનાવવાનો વિચાર કરેલા છે એમને લસણ વાળા અમારે ઘેરે બો ખાય પાપડ. પછી લસણ વાળા પાપડ બનાવવાના એમ વિચાર્યું છે અમે.
હા, અમારા તો મરી વાળા અમારા વાળા તો અડધા તો.
હમ્મ, બરાબર પછી અમે તો બટાકા ની વેફર ભી બનવાના છે. તો તીખી વેફાર બનાવવાના છે મોડી વેફાર બી બનાવાના છે પછી ઉપવાસમાં ખવાએ એ બધી વેફર બનાવાના છે ને એમ વિચાર કર્યું કે અમે વેફર ની વેફર છે પાપડી છે એ બધું છે ને બનાવીએ ને પછી એનું વેચાણ કરીએ એવું વિચાર કર્યું છે એમ અમે.
બહુ બેસ્ટ આઈડિયા.
એમ એટલે એજ અમે વિચારતા છે ઘરના ન ઘરના શું કે પછી એ પ્રમાણ ને અમે જોવું પછી અમે વિચાર્યું કે એક દુકાન ખોલીયએ ને પછી પાપડી છે પાપડ છે બટાકા ની વિફર છે ઉપવાસ માં ખવાયતી વિફર બીજી બહુ બધી વેફર અને એવા ફ્લેવર ફ્વર ની એમ ઓનિયન વાળી વેફર પછી ટામેટા ના ફ્લેવર વળી વેફર એ બધું અમે અમે જ ખોલી દઈએ ને અમે જ વેચીએ ને એ એકદમ હારા ઓઇલ ને એવું બધું અહ કર એટલે વેચાણ બી વધારે થાય. એમ ને એક સાઈડ થી આપડી આવક બી આવે કરતી એ હારું કરે
હા, તેઈ જ ને. એવું તેવું બધા અંગેરા કેમ છે બધા હારા છે એને.
બધા હારાજ તેરે.
તે હમણાં તું હું કરે હમણાં ઘરે જ કે તે હું છે.
હા હમણાં ઘેરે જ છે હમણાં કઈ નહી નઈ હમણાં એ જ આજ બિઝનેસું પેલું ચાલ્યા કરે એટલે વિચારું કે એ બિઝનેસ બી કરીએ તાકા એ બી સારા નહીં રિસલ્ટ અજ નહીં આયુ એ નીદરા જો રિઝલ્ટ આવે પછી કઈ અગાડી કઈ કરવી જોઈએ એમ.
હમ્મ, તેજ ને. અને રિસલ્ટ આવે તો કઈક થાય આગાંડે. ત લાવો ને તેને ટેન્શન જે હોય હવે આજે હવે કાલે આવ હે આઈ હલી આઈ હલી એમ.
એ જ
તો હું અર્ધા તો એમ હ ગભરા કરે કે ઉઠા હે તો ઉઠા હે. નનેગટિવવાલા બોરી
ટી વિચારવાના. આપણે હંમેશા છે ને લાઈફમાં છે ને પોઝિટ ટીવીટી રાખવાની એ ડે નેગેટિવ ન વિચારવાનું. ઓવરિકિંગ વધારે નહી કરવાનું. મે પોઝિટિવ માઈન્ડ રાખવાનો. પછી આપડો એક ગોલ લવાનો નક્કી કરવાનોને કે આપડે લાઈફમાં શું કરવાના છે. તો આપણને ખબર પડે કે આપડો એક પેલો એક ની એમ બરાબર હોય ને ગોલ કે મારે આજ કરું છે એમ તો પછી આપડા માઈન્ડસેટ એના હ જ ચલાવાનું. કે આપણેે તેવી જ રીતે વાત કરવાની. ને એ પહેલા ગોલ નક્કી કરવા, પછી બીજું બધું કર્યા કરવાનું એમ
તમે છે
ને બધા મોટીવેટ કરે, બધા મોટીવેટ કરે, તે બી હા લાગે, નહી કરે તો બી આપને એમ પેલું, આપડેને થાય કે નહી મારે મારથી થઈ જહે થઈ ગહે. એટલે એવું એ પોઝિટિવ માઈન્ડ હાતેજ આપણેે ચાલવાનું બધું
તોહો મને પણ બીજા લોકો જો રિઝલ્ટ આવે ખુશ થઈ જાય હા મારા પા તો ફેલ થઈ જ એમ
હા એ તો એવું જ થાય. તો એમાં તો એવું થાય એમાં તો. કઈ ને બધા પોત પોતાની મરજી હો બધા પોતપોતાની અલગ અલગ રીતો હોય. એટલે એમાંથી કઈ કેવાય નહી આપણાથી એમ
હા એ તો કઈ કેવાય નહી એટલે હું કઈ હુ બનાની આજે આ તારગીર
અરે અમારે ઘેર આ જે સોયાબીન નું શાક હતું, રોટલી હતી, ને બટાકાનું શાક બનાવેલુ હતું. તમારે ઘરે?
આજે તો સવાર અમારે ઘરે દાળભાત બનાવેલુ. તું પછી સાંજે દાળ ઢોકળી બનવી. સા રાતીતે થોડી ઘડી પછી હમણા તુંવેરના દાળા બનાવાનું વિચારશે. અઠવાડે ગેલા હતા શાકભાજ બધુ લેવા મોંઘુ ને તાપહે બહુ હતો
એવું જ એવું જ, તાપ હોય ને એમ હમણાં તાપ બી વધારે ને શું કે વરસાદ બી નહી આવ્યો. એટલે શાકભાજી બધી મોંઘી થવા લાગી
મોંઘીજ થાય એતો ટામેટા હો બહુ મોંઘા
અમે તો કઠોળ જ ખાઈએ હાંજેતો છેને અમારી નાઈટ ન ફિક્સ જ હોય. કે હા સવારે સવારે એમ શાક ને એવુંજ હોય. પણ નાઈટમાં તો ફિક્સજ કે અમારે કઠોળ જ અડદ ની દાળ બનેવા પછી મગનીદાળ બને, મગ બને એમ એટલે બહુબધા મને અળદની દાળ બહુ ભાવે ફેવરેટ મારી અળદની દાળ
હા મારાભી ફેવરિટ અડદની દાળતો
મજા આવે.
અચ્છા, અમારે ઘરે શાકભાજી વાળા વધારે, કઠોળો હમણાં એ લોકો ચોમાસામાં ખાવાની વધારે એ લોકો ની મજા આવે કઠોળ. ખાવાય કે ખાવ પણ હણા એ લોકોને શિયાળા ઉનાળામાં એ લોકો ના શાકભાજી જોયા હોવાના હોયજ
ને અમાર તો હન સવારે ઘઉંની રોટલી બને અમાર તા ને હાંજે તો અમે જોવાની રોટલી ખાઈ એમ એટલે એક ટાઈમ અમે ઘઉની ને એક ટાઈમ જુવાની ખાએ. ચોખાની રોટલી બનાવીએ પણ ચોખાની રોટલી છે ને, એમ અ કોઈ કોઈ વારજ ખાઈએ તેમ ખાવામાં બી એટલી બધી એમ વધારે માંથી પ્રોટીન ની મળે જયારે જુ ઘઉની રોટલી છે જુવા રોટલી છે એમાંથી વધારે પ્રોટીન મળે. ખાવામાં બી હારી. તબિયત બી આપડી હારીરે એટલે અમે તેને સારું તો છે ને કઠોળ કઠોળ વધાર જુવારની રોટલી તો વધારે જમતા બને હ
બરાબર બરાબર. અમારે ઘરે ભી બને તો ચોખા ના રોટલા વધારે બને, ઘઉં ની રોટલી એ લી હવારે બને નાસ્તા મના હાર ચાય હાથે તો એ લોકોને બોડીને ખાવા જોઈએ.
મારે તો બી હવારે નાસ્તો બની નો ને પછી સાંજ જે જયારે ચાય બનાવે ને ત્યારે ત્યારે ગરમ ગરમ રોટલી ખાવાની ઈચ્છા થાય ઘઉં ત્યારે અમે ઘઉં ની રોટલી બનાવીએ ને તો કઈ નાસ્તા હોય સૂકા નાસ્તા બીઈ ચેવડો નહી હોય ને તા અમે ચાય ને એવું પી એમ મજા આવે એમ કઈ નાસ્તો હો મન તો ચાય હોય ને તો હા ટનનાસ્તો જોયને કઈ મન જ કઈ મજા જ નહી આવે ખાવામાં એમ.
ચાય બરાબર પીવાની મજા ની આ સાથે જોઈએ છે એમ.
હમ્મ, એક વાર ચાય ભી ને એમ એટલે એમ જો માથું દુખતો હોય તો બી મે તો ચાય પીમ કઈ બી એમ કઈ ટેન્શન આવી ગય હોય તો બી ચાય જ પીમ ભાઈ મને એટલી ભાવે ને મને એમ પછી એવું કે મોર્નિંગમાં ચાઈ પીધી તો એકવાર સાંજે ચાઈ પીવા જ પડે મારે. મેં ચાઈની પીવુ ને તો એને કઈ શું કે માઇન્ડ નહી ચાલે એમ.
હા હા બરાબર બરાબર તે તો તેવું ચા તો એક ટાઈમ તો જોઈએ જ.
ને પછી કોઈક વાર એવું લાગે તો દૂધ પી લે મેં એવું કરું.
હમ્મ, તેજ બરાબર. એવું જ જોઈના સાજણા ટાઈનએ તારે દૂધ એક ગ્લાસ પીઈ જ લેવાનું સુવા પેલા.
એ તમે પીમ ને બદામ વાળું કોઈ કોઈ કોઈ વાર પીવુ બદામ ને અ બદામ ને કાજુ ને બધું નાખી
હા બધું હા બધું મિક્સ બઘા ફ્રૂટ ડ્રાય ફ્રૂટ બઘા મિક્સ ક ને મિક્સરમાં પીછીને કરી શકે મસ્ત લાગે.
હારું ચાલ તો. એક જ દિવસે મળીએે મારે બી કામ છે તો બધું બતાવી દેવ
પતાવ પતાવ ને મેહો આ બધું. કામ કરતી શે તે હો મારુ પતાવી દેવ મે પછી રસોઈવાળું કરીએ. હ ચાલ